હન, બેન તમને મારો અવાજ આવે છે? હલો.
હઅ.
હઅ, બેન તમને મારો અવાજ આવે છે?
હઅ, કમ્પ્લેટ આવે છે.
હા, તો આજે આપડે થોડીક ખેતી અને ખેડૂતોનું જીવન કઈ રીતે જીવે છે એની વાતો કરીશું. તો તમાર શું કેહેવું છે ખેતી અને ખેડૂતોના જીવન વિશે?
ખેતી અને ખેડૂતને જીવન છે, તો જ આપડું જીવન છે. ખેતી એટલું જરૂરી છે, જિંદગીમાં અને ખેડૂત પણ એટલા જરૂરી છે. ખેડૂત વગર આપડુ શું અસ્તિત્વ છે, અગર ખેડૂત જ ન હોય તો પછી અનાજ કેવી રીતના પાકે અને આપડાને કેવી રીતના બધું પૂરું પડે.
હઅ, બરાબર છે તમારી વાત. અને હમણાંના આપડે વાત તાવરણની વાત કરીએ તો આજે એટલો વરસાદ છે કે ખેડૂતો માથે હાથ દઈને રોવે છે કે એમનો પાક બગડી જાય છે. તેથી અમુક સમયે ખેડૂતોને શું કે એમને અ પોતાના પાક પ્રત્યે વીમો લેવો જરૂરી બનતો હોય છે અને જે નીચલા વર્ગનો ખેડૂત હોય તેની પાસે તો એટલા પૂરતા પ્રમાણમાં પૈસા જ નથી હોતા કે જેથી તે વીમો પણ લઈ શકે. તો તેવા સંજોગો ઓમાં આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોએ એનું જીવન કેવી રીતે વિ તાવુ જોઈએ અને ખેતરમાં એનો પાક જે નિષ્ફળ જાય તો એ માંએ કેવી રીતે સામનો કરી શકે એની થોડી ઘણી વાતો આપડે કરીશું.
હા, એ લોકો જેમ બને એમ સરકારે એમને વધારે સહાય કરવો જોઈએ. આજે આપડે ખેડૂતને ખેતરની વાત કરીએ છીએ તો ખેડૂતને બિચારાને ખેતરમાં જેટલું બધું પાણી છે તો એ ખેડૂત આટલી કપરી પરિસ્થિતિમાં વીમાનું બી કેવી રીતના કરી શકે? એના પાસે એટલી પૂરતી રમક રકમ જ નથી આવતી કે એ વીમો ને એવુંય બધું વિ ચારી શકે, એના માટે આપણા સરકારશ્રી ના આદેશ મુજબ કે એમને થોડીક સહાય વધારે મળે, તો બહુ સારું. ઈ છે તો આપડે બધા જ છ ઈએ.
હા. કારણ કે હમણાં ખેતી ની વાત કરીએ તો હમણાં દરેક વસ્ તું જેમ કે શાકભાજી છે, અનાજ, કઠોળ છે બધું જ એકદમ અહ કેવાય ને ભેળસેેળ વાળું થઈ ગયું કે એમાં જાતભાત ની દવાઓનો છંટકાર થાય છે. પણ એમાં ખેડૂતો પણ શું કરે, જો એમને પાક મેળવવો જ હોય અને વાતાવરણમાં પણ એમણે પલટો જોવાય ને પાક સારો લેવો હોય, તો એમણે જાતભાત ની દવાઓ નાખવી પડે છે, જેથી આ બધા અનાજ, કઠોળ, ને શાકભાજી છે તે બધાય એકદમ દવા વાળા જ એવા આપણેે ખાઈએ છીએ, એટલે અમુક ટકા જ જોવા જઈએ તો ખેડૂત ને પણ જેટલું નુકસાન છે ને, એટલું જ આપણા શરીરને પણ છે. અને ખેડૂત ની બીજી વાત કરીએ, તો આવા સંજોગ સમય આવે જીવનમાં કે ખબર જ છે કે ચોમાસામાં આવું કંઈ થાય કે અચાનક અહ અણધારીયો મુશળધાર વરસાદ આવી જાય તો એવા સંજોગોમાં એ લોકોએ જો પોતાનો બચાવ કરવો હોય તો એમણે શું કરવું જોઈએ, તો મ મારા ખ્યાલથી જયારે અહ શિયાળો ઉનાળોમાં એ લોકો ના પાક વધારે વેચાતા હોય તો એમાં એ લોકો વધારે નફો કમાઈને પૈસાની બચત કરી શકે. અથવા દર મહિને નાની-નાની રકમ ઈ લોકો બેંકમાં મૂકીને પોતાની એક ભંડોળ ઊભું કરી શકે. કે જો આવા કપરા કાળમાં એ લોકોને સુરક્ષિત રાખે, ધારો કે હમણાં વરસાદ બહું છે તો એમના ખેર ખેતરમાં પાણી ભરાઈ જાય, જેથી એ લોકો કામ તો ખેતર ખેડી નાખ્યું હોય, વાવણી કરી દીધી હોય, પણ છતાંય પાણી ભરાઈ જવાથી પૂરતો વરસાદ તો આવી જાય, પણ એનથી પણ વધારે વરસાદ આવી જાય તો એમનો પાક નિષ્ફળ જાવાની શક્યતા વધારે હોતી હોય છે, તો તેથી જો નાનું-નાનું ભંડોળ ભેગું કર્યું હોય તો એ મોટી રકમથી એજ ખેડૂત નાના વર્ગનો ભલે હોય પણ એ વીમો લઈ શકે છે. અને વીમા દ્વારા એને જો સીઝ સીઝન વાઈઝ જો એને નુકસાન થતું હોય તો એ વીમા દ્વારા પોતાનું વળતર મેળવી શકે છે. તમારું શું કેવું છે?
તમારી વાત સાચી છે બેન. ખેડૂત એટલે કે જમીન પર ખેતી કામ કરીને અન્ન અને પાકનું ઉત ત્પાદન કરનાર વ્યક્તિ. તેઓ કૃષિ ક્ષેત્રમાં માલિક અથવા જમીન પર કામ કરનારા લોકો છે, તેઓ માનવજાત માટે અન્નદાનની ભૂમિકા ભજવે છે, ખેતીની જમીનમાં ક્ષેત્રફળ અનુસાર તેમના વિવિધ પ્રકાર રો પડે છે. જેમ કે, શ્રીમંત અને મોટા ખેડૂતો. જમીનના આધારે ખેડૂતોના પ્રકારો ભી હોય છે. શ્રીમંત ખેડૂતો જેમ કે જે ખેડૂતો પાસે એક એકર સુધીની ખેતીવાડી હોય, જમીન હોયને નાના ખેડૂત જે ખેડૂત પાસે, એકથી બે એકર સુધીની જમીન પણ ન હોય. મોટા ખેડૂત જે ખેડૂત પાસે બે એકરથી વધુ જમીન હોય છે, સરકારી સહાય અને યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતે, જેવા ઓનલાઈન પા પાસલો નો ઉપયોગ કર તા હોય છે, આ સિવાય ગુજરાત સરકારના મહેસૂલના નિયમો મુજબ. જેવો બોળ ખેડૂત હોય. તેઓ જ ખેતીને જમીન ખરીદી શકે છે,
હા, હમણાં તમારી વાત બરાબર છે, કારણ કે ગુજરાત સરકાર રાખી રહી છે, અથવા તો વધારે વરસાદના કારણે જો એમનો પાક નિષ્ફળ થાય. તો દર મહિને લો કો બબે હજારની સ્કીમ આપી છે, કે એમના ખાતામાં જ પડે. ખેડૂતને સહાય મળે તેવા સખત પ્રયત્નો પણ થઈ રહ્યા છે, ગુજરાત સર સરકાર દ્વારા અને તે જ પ્રમાણે આપણે જોવા જઈએ તો પ્રધાનમંત્રી જનધન યોજના, આ બધી યોજનાઓથી શું કે ખેડૂતોને, પોતાના જીવનમાં જો ગરીબી આવે, કે પછી કોઈ નુકસાની આવે તો એવા સમયમાં પોતાનો બચાવ કરી શકે. પોતાના પરિવાર કુટુંબજનોને ભરણ પોષણ કરી શકે અને એમનું ગુજરાન ચાલી શકે એ હેઠળ જ સરકારશ્રી ના આદેશ મુજબ આ બધી યોજનાઓ ચાલી રહી છે અને એમાં પણ ખેડૂતો ઘણી અંશે શું એમાં પૈસા તે મેળવી ને પોતાનો પાક વધારે ઉત્પાદન કરી રહ્યો છે
અને અમુક વખતે અરજી કરવીને પણ એ લોકો કરતી વખતે અમુક પુરાવાને એ બધું બી જરૂરી હોય છે જે અમુક લોકો પાસે અમુક ખેડૂત ને એ બધા પુરાવાનું કોઈ આઈડિયા પણ નથી હોતો તે પણ આપણે કાજીે લઈને આપણે પણ થોડુંક એમને મદદ કરવું જોઈએ ખેડૂત પણ એમ પણ એક આપણા માટે જે છે ને જે આપણે એનાથી કઈક આપડી મદદ કરી શકીએ તો એમને પણ બેનિફિટ મળે ને આપણને પણ ફાયદો મળે
હા તમારી વાત બરાબર છે કારણ કે હમણાં તો સરકાર જેટલી મદદ કરે છે તેટલી ધારું કે કોઈ ખેડૂત છે અને તે અભણ છે તો એને ખ્યાલ ના હોય કે કયા કાગળિયા ભરવા જોઈએ મારે જેથી મને નુકસાન સામે વળતર તરીકે સરકાર જે રકમ ચૂકવે છે તે મળી શકે તેવી બધી વિગતોથી તે લોકો અંજાન હોય છે તો એ લોકોને ખાસ કરીને આપડે અ સરકારના એવા બધા યોજનાઓ કે સંસ્થાઓ ચાલતી હોય ત્યાં આપડે લઈ જવું પડતું હોય છે અને અ હાલની વાત કરીએ તો જે વાતાવરણ બગડ બગડતું જોવા મળે છે તેમાં ખાસ કરીને પાક જો નિષ્ફળ જાય છે અને થોડો ઘણો પાક પણ બચે છે તે પણ એકદમ ઊંચા દરે ખેડૂતો એ વેચવો પડતો હોય છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી કે પાક હોય તો આપણે ઓછા પૈસા વેચીએ હવે પાક સારી ગુણવ તા નો બન્યો છે ને એ પણ થોડોક જ છે તો એ લોકો ઓબ્વિયસલી ભાવ વધારે જ રાખીને વેચવાના છે. તો એવા સંજોગોમાં આજે જનતા છે. એ લોકોને બહુ મોંઘવારીનો સામનો કરવો પડતો હોય છે. તેથી સરકારે એક એવી સંસ્થા પણ રાખી છે. કે જેમાં ખેડૂતો પોતાનો પાક ઊચા ભાવે રાખે છે, અને ગ્રાહકો એટલે કે જાહેર જનતા એજ અનાજને સારી ગુણવત્તા નો લેવા માટે નીચા દરે મેળવે છે. એટલે આ બધી એક સરકારની નીતિઓ છે. જેમાં ખેડૂતને પણ નુકસાન ન જાય અને એને સામાન્ય વર્ગ જેટલા પૈસા આવી જાય એના અનાજના અને જાહેર જનતા ને પણ ફાયદો રહે કે એમને પણ સારી ગુણવત્તા નો અનાજ મળી રહે અને એ પણ મોંઘવારીથી બચીને તો એવી સરકારની ઘણી
કરોડો માં વેચાય છે. પણ એક અનાજ પાક જ છે જે આપણાને એ લોકોને મામૂલી ભાવમાં વેચાય છે ક્રિકેટના સટા ને એ બધું કેટલું મોંઘું વેચાય પણ ખેડૂતની માંગ ઓછી થઈ જાય છે વર્ષે વર્ષે અને ખેડૂતો પોતાના વધારે ઉપયોગ માટે આજના નવા નવા સાધનો નો ઉપયોગ કરે તો ઈ પણ આગળ વધીને એક સાથે ઘણી બધી કમાણી પણ મેળવી શકે છે. અને ખેડૂત પણ પોતાના નવા નવા ટેકનોલોજી નો ઉપયોગ કરી કરીને
ઘણી માહિતી જાણવા મળી.
અને મને પણ મ મજા આવી તમારો ખુબ ખુબ આભાર.